હેલો.
હા કેમ છે?
બસ ફાઈન. તમે કેમ છો?
જો અમે બી અહિયાં બધા મજામાં છે. જો કામકાજ ચાલે છે. સ્કૂલો ચાલુ થઈ ગઈ, હવે પેલું તો કેવું સી સિટીમાં રે તો એલે સ્કૂલો રેગ્યુલર ચાલુ થઈ જાય એટલે રેગ્યુલર જવું જ પડે. તમારે કેવું ચાલે છે?
બસ અહીયા ગામડામાં પણ શાંતિ જ છે. અહિયાં તો સવારે છોકરાઓ નિશાળે જાય અને પછી આવી જાય.
હા ના ના સાચી વાત છે. એટલે આજે મારે છે ને તારે જોડે એજ સબ્જેક્ટ પર વાત કરીવી તી, કે ગામડાનું જીવન અને શહેરનું જીવન. આમ તો બંને સરસ જ છે. પણ વધારે હું અત્યારનું વાતાવરણ જોઈને મને એવું લાગે છે, કે ગામડાનું જીવન આપણા કરત તા વધારે સારું કેહેવાય. કેમકે ત્યાં શુદ્ધ હવા, શુદ્ધ પાણી, શુદ્ધ ભોજન, માણસો ન એકબીજા પ્રત્યે નો પ્રેમ. જ્યારે શહેરમાં આ બધી વસ્તુ તો ધીમે ધીમે લુપ્ત થતી જતી હોય ને એવું લાગે છે.
સાચી વાત છે. મારી એક ફ્રેન્ડ તો શહેરમાં રહે છે ને, એણે મને કીધું તું કે અહીંયા ગામડામાં કેવું કે આજુબાજુ વાળા બધા પડોશીઓ કેવું આપણું ફેમિલી જેવું હોય એ લોકો જયારે બી જરૂરત પડે ત્યારે મદદ કરવા માટે હાજર હોય. પણ એણે મને એવું કીધું ધુ કે એની બાજુમાં જે પડોશી છે, તે કોણ છે તેને ખબર જ નથી. એ લોકો પોતાના જીવનમાં એટલું વ્યસ્ત છે. કે બાજુમાં કોણ રે છે તે બી એ લોકોને ખબર નથી હોત
ઓ બાપરી સાચી વાત છ. હ લીવ લાઈફ લોકોની એટલી બધી ફાસ્ટ થઇ ગઈ છે ને કોક કોઈને કોઈની પાસે આમ વાત કરવાનો ટાઈઇમ જ નથી મળ તો. જયારે ગામડાના લોક કો હજુ બી એટલા પ્રેમાળ છે. એટલુ સમય કાઢે છે. પોતાના માટે બાજુમાં બી જરાક બી કોઈને તકલીફ પડ તરત દોડીને જતા રહે છે. ઇવી ખાવાનું બી એ લોકો કોઈ બીમાર હોય ઘરમાં તો બનાવીને બી આપે છે. એટલી એ લોકોમાં લાગણીચિંતા જોવા મળે છે. એ લોકો કોઈ પૈસા ન વ્યવહાર જોતા નથી. જ્યારે આ શેરમા કદાચ આપ કોઈની હેલ્પ ની જરૂર હોય ને, તો આપડે વિચાર કરી કરાય કરાય કે પછી મફતમાં કોણ સેવા કરે. અત્યારે બધાના વિચારો અહિયાં એવા થઈ ગયા છે.
અહિયાંયા ગામડામાં તો કેવું કે સાંજ પડે એટલે બધા છોકરાઓ રમવા જાય. અને મહિલાઓ ઘરની બહાર બેસીને વાતો કરે. કે બધા આખા જીવ આખો દિવસમાં શું કર્યું તે કે અને પુરુષો બી સા રાત્રે સાથે બેસતા હોય છે. ડા લોકો બી સાથે બાર અ ફ્રેશ હવા માટે બેસતા હોય છે. એટલે સાંજે કેવું બધા અહિયા હળીમળીને થોડી વાર બહાર ભેગા થઈને બેસે છે કે. પોત્રેના દિવસમાં શું થયું છે, કેવું ચાલે છે, કઈ તકલીફ છે કે નહી. એટલે એકબીજા સાથ થે વાતો કરતા હોય છે. ને સમય કાઢતા હોય છે. જયારે શહેરમાં તો કેવું, બાજુમાં કોણ રે તે તો ખબર હોતી નથી. તો બા સાથે બેસીને વાત કરવાની તો બહુ દૂર ની જ વાત થઈ જાય છે.
ના ના તારી વાત છે ને એકદમ સાચી છે. કેમ કહુ ધીરી ધીરી છે ને લોકો જેમ જેમ હવ સમજે છે ને, એમ એ લોકો કેવું કરે છે, સી તેમાં બી ગામડા જેવો વાત ઉભું કરી અને પોતાના મનને સંતોષ માણવા માટે પોતે શું કરશે ખબર છે ફાર્મ હાઉસ બનાવશે પછી વીકેન્ડમાં છે ને ત્યાં જઈને ખાવું પીવું ને રહેવું કરશે પછી હવે તું જોજે બધા ગામડામાં જે ખોરાક ખાતા હતા એજ ખોરાક ખાવા માટે લોકો દૂર દૂર થી રેસ્ટોરન્ટમાં આવે છે કેમ રેસ્ટોરન્ટ પર બી સમજી ગયા છે લોકો કો ફાસ્ટ ફૂડ ઓછું જોઈએ છે અને હેલ્ધી થોડું વધારે જોઈએ છે કેા થિયાવાડીી ભોજન છે લાલબાર પીછે ગુજરાતી ફિક્સ થાળી છે ગુજરાતી સ્વીટ વાનગીઓ છે એટલે એવું બધું ખાવા માટે લોકો સ્પેશિયલ હોટેલમાંજ નું એકદમે રેશન ગામડામાં કેવી ડી હોય એ ટાઈપનું ડેકોરેશન કર્યું હોય છે ખાટલા પા હોય છે અને બે વ્યવસ્થા બી એવી સુંદર ગામડા જેવી જ કરી હોય છે
સાચી વાત છે હવે આપડે જોવા જઈએ તો ગામડાઓના છોકરાઓ ના સંસ્કાર અને શહેર છોકરાઓના શિકષમાં પણ ઘણા ફરક પડી જાય છે છે એના છોકરાઓ તો કેવું કે ઘણી વાર ઝઘડી પડે છે કઈ બી વાગે તો તરત રરી પડે છે રમવાનું મૂકી જતા રે છે એ લોકો આખો દિવસ ફોનને ચોપડામાં જ લાગી રયલા હોય છે ને શહેરના છોકરાઓને સોશિયલ મીડિયા એટલું ડૂબી અ ડૂબી ગયા છે કે બાર દુનિયા શું થાય છે તો ખબર જ નથી જયારે ગામડાના છોકરાઓ પાસે તો ફોન બી નથી હતો એટલે એ લોકો આખો દિવસ રમ્યા જ કરે છે સવારે નિશાળ જાય આવીને જમે ને રમવા જતારે આખો દિવસ જે રમ રમ કરેને પછી સાંજે આવીને જમીને સુઈ જાય છે એ લોકો ફોન વાપરતા જ નથી એટલે એ લોકોની વિચારસરણી બી ખુબ સારી હોય છે છે એ લોકો પોતાના દાદા દાદી સાથે સમય કાઢે છે એ લોકો પાસેથી સંસ્કાર લેય છે મમ્મી પપ્પા સાથે જમતી વખતે સમય કાઢે છે જયારે શહેરના છોકરાઓ તો કેવું કે જમતા વખતે બી ફોન હોય તારક મહેતા જોતા હોય પછી દાદા દાદી સાથે તો રહેતા જ નહી હોય એ લોકો શહેરમાં તો બધા ત્રણ જણા જ રહેતા મમ્મી પપ્પા અને છોકરાઓ એટલે મમ્મી પપ્પા આખો દિવસ જોબ પર હોય તો કોની સાથે સાળ એટલે આખો દિવસ એ લોકો ફોનમાં જ ડૂબેલા હોય છે
નાના તારી વાત એકદમ સાચી છે કેમ કે અત્યારના છોકરાઓને કેવું થઈ ગયું છે ફોનમાં કઈ કામ હોય કે ના હોય છતાં બી કેવું છે ફોનમાં ગમે રીલો જોવી ફેસબુક પર ટાઈમપસ કરો વોટ્સઅપ પર મેસેજ કરીને ટાઈમ પાસ કરો અને હવ તો નવું ઇન્સ્ટાગ્રામ આવ્યું છે ઇન્સ્ટાગ્રામ પર પોતાના વિડીયો ને બધું શેર કરે છે પણ મારું તો એ કેવું છે કે પોતાની પર્સનલ લાઈફ આપ લોકોને બતાવીને શું બતાવવા માંગીએ છે મને તો એજ ખબર નથી પડતી તમે એન્જોય કર્યું તમે ફરવા ગયા તમે સારા કપડાં પહેર્યા તમે બહુ સુંદર લાગો છો બધી વસ્તુ તમારી સાચી પણ આપડ મીડિયા પર મૂકવું એ બહુ ભયજનક વસ્તુ છે કેમકે અત્યારે ફોન નો બહુ મિસ ઉપયોગ થાય એટલે આ વસ્તુ જેટલી શહેરના લોકો મોબાઈલ નો ઉપયોગ કરીને એમ પોતાની જાતને સ્માર્ટ સમજે છે પણ એ સ્માર્ટનેસ નથી પોતાની જાતને નું નુકસાન કરી રહ્યા છે જયારે ગામડાના લોકોમાં કેવું છે કેટલું સોબર જીવન જીવ સ એટલું સરળતાથી એમનું જીવન પસાર થાય છ બાળકોના હાથમાં ફોન નથી હોતો એટલે બાર કેટલીક વાર તો ઢોરો જોડે ગાય ભેંસ હોય એવુ ગેટા બકરા હોય એ લોકો સાથે રમતા હોય કાં તો ખુલ્લા ખેતર માં હિંચકા બાંધ્યા હોય મસ્ત ઝાડ નીચે ત્યાં રમતા હોય ગીલી દંડો રમતા હોય એ તો ખુલ્લી મસ્ત એવી જગ્યા લોકો રમવા મળી જાય એટલે ત્યાં એ લોકો કો એન્જોય કરતા હોય એટલે એ લોકો શહેરના જે કેટલાક મુશ્કેલીઓ છે એનથી ઘણા દૂર હોય છે કેમકે એ લોકો એ વસ્તુનો ઉપયોગ નથી કરતા
સાચી વાત છે જયારે આપડે જોઈએ કે હવે શહેરમાં બી ઘણી સુવિધાઓ વધારે છે કે બધા છોકરાઓ કેવી રીતે કે અગર એ લોકોને સ્પોર્ટ્સમાં જવું છે તો કોઈ બી વસ્તુની કોચિંગ લે છે અને એ લોકો આગળ જઈ શ કે છે જયારે ગામડામાં એ બધી ફેસિલિટી નથી હોતી શહેરમાં તો અ કોચિંગ હોય છે ત્યાં બધા અ કોચ હોય છે કે તમે લોકોને ટ્રેન કરે છે ને આગળ અ રમવા મોકલે છે બીજી વસ્તુ એ કે શહેરમાં કે એજ્યુકેશન સિસ્ટમ બી ખૂબ સારી હોય છે ત્યાં બધા સારા ટીચરો હોય છે સારી ડિગ્રી વાળા ટીચરો હોય છે જે લોકોએ અ એક્સપર્ટ કર્યું હોય છે ભણાવવા માટે તે લોકો બધા હોય છે તે લોકો ભણાવે છે છોકરાઓને અને શહેરમાં બુક્સમાં બી ભણવાનું હોય છે સાથે સાથે ઓનલાઈન બી હોય છે કે ઓનલાઈન ક્લાસીસ હોય છે જે બીજા જ શહેરથી આપડે કરતા હોઈએ અહીંયા અહીંયા એક જગ્યાથી બેસીને કોઈ બીજા જ જગ્યાના ક્લાસ લેતા હોઈએ છે એવું હોય છે પછી શહેરના છોકરાઓ એઆઈ માં બી ખુબ અ અ આગળ કરે છે કે એ લોકો એઆઈ નો ખુબ જ યુઝ કરે છે પોતાના રોજગી જિંદગીમાં તો એ લોકોની એ બધ બધી મુશ્કેલીઓ તે ઈઝી થઈ જાય છે
ના ના ના બરાબર છે આમ તો ટેકનોલોજી નો જમાનો છે ટેકનોલોજી હોવી જ જોઈએ બહુ સારી વસ્તુ છ પણ હું તો એટલું જ કેવા માગુ છું કે ટેકનોલોજી નો ઉપયોગ બસ આપડા કામ પૂરતો જ કરવો જો જોઈએ બીજો સમય આપડા પરિવાર માટે આપણા છોક રાઓ માટે તટે આપણા ફ્રેન્ડ સર્કલ માટે અને સૌથી વધારે હું તો કહું છું આપણેે પોતાના માટે બી કાઢવો જોઈએ અત્યારે કેવી સિસ્ટમ આય છે ક લોકો આખો દિવસ સ્ટાઈલ્સ વાડા આરસીસી વાડા કોટશવર વાળા રોડ થઈ ગયા છે ઘરમાં માર્બલ્સ ને બધું આવી ગયું છે એના કારણે લો કોને પગ ના દુખાવા સાંધાના દુખાવો બહુ વધી ગયા છે જયારે ગામડાના તમે જોશો ને તે લોકોનું ઘરનું જે તળયું છે ને એ લીમપણ કરેલું હોય કાં તો માટી વાળું હોય છે જેથી તમે ધરતી માતા સાથે સંકળાયેલા રહો છો એટલે એના પર ચાલવાથી તમારા પચાસ ટકા રોગો દૂર થઈ જતા હોય છે અને ગાયના છાણમાં તો આપણે કએ કેટલા બધા ગુણકારી તત્વો હોય છે ગાય માતામાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ થતો હોય એવું માનવામાં આવ છે એવી ગાય માતાનું મ તમે મ એનું જારણથી માંડી એના એનું એનું પોદરા એનું છાણ બધું એટલું ઉપયોગી હોય છે ક ગામડાના લોકો બધી આવી કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીન પોતાનું જીવન પસાર કરે છ અને રાંધવાનું બીને છાણ માંથી બનાવે એટલે તમને વસ્તુ એકદમ મીઠીને કેટલી સરસ લાગતી હોય છ
સાચી વાત છે જમવાનું કો તો ગામડાનું એટલું સારું હોય છે હું જયારે મારા નાની ના ઘરે જાઉ છું ત્યારે તો એમના હાથ નું ચૂલા પર બનાવેલું જ ખાઉં છું ત્યાંનો ચૂલા પર બનાવેલું જે ખાવાનું હોય છે તેનો સ્વાદ એટલો અલગ લાગે છે એ મસ્ત લાગે છે કે પૂછો ન વાત આપણે તો શહેરમાં કેવું ગેસ પર બનાવી દઈએ છે કે ચલો હવે અનેને શહેરમાં આપણેે જોઈએ છે કે ઘણા બધી જે વુમેન હોય છે તે લોકોને ઘૂંટણનો દુખાવો ન હોય છે મેન કારણ તો એ જ છે કે આપણે અહિયાં બધા ઉઊભા કિચનો હોય છે જયારે તમે ગામડામાં જોયું હોય તો બધા બેઠા કિચનો હોય છે કે નીચે બેસીને બધી રસોઈ બનાવે છે નીચે ચૂલાા પર બેસીને બધી રસોઈ બનાવે છે તેનાથી અડધા રોગ બંધ થઈ જાય છે અને બીજી વસ્તુ એ કે જયારે આપડણે ચૂલા પર જમવાનું બનાવીએ ત્યારે એમાં એક મીઠો સ્વાદ આવે છે કે તમે રોટલા બનાવ્યા હોય શાક બનાવી હોય તો ચૂલા પર બનાવો અને ગેસ પર બનાવો ને તો એમાં ખુબ જ ફરક પડી જાય છે મીઠશ લાગે છે ને ગામડામાં બી તમે જોયું હોય તો માટીના વાસણોથી વધારે જમવાનું બનાવાય છે કે અ તમે જોતું તવે તો હોય છે ને એ બધું તે અ બધું ઘણું બધું એ રીતે વાસણો માટીને હોય છે એ માટીની આખી સગંધ બી એકદમ શાકમાંને જે બી જમવાનું બનાવો તેમાં આવે છે તો એ આખો ટેસ્ટ જ અલગ લાગે છે
સાચી વાત છે હવે તો આટલું મોટો માટીનોો ઉપયોગ બધા જાણતા થાય છે એટલે એનો બિઝનેસ બી ધીમે ધીમે બહુ વધી ગયો છે કે લોકો તો માટીના પેલા તો પેલા માટીના ખાલી કલાળા બનતાતા રોટલા બનાવવા માટે હવે તો માટીની કઢાઈ શાક બનાવવા માટે માટીની બોટલ માટીની થાળી હવે માટીના તો કુકર બી બનાવી રહ્યા છે લોકો જે નવી જનરેશન છે ભલે શહેરમાં રહે છે પણ એ લોકો સમજી ગયા છે કે જે ગામડાનું જીવન હતું ખરેખર ધ બેસ્ટ હતું અને એકદમ હેલ્ધી હતું એટલે એ લોકો ગામડાની સંસ્કૃતિ અપનાવી રહ્યા છે રહેણી કેણી અપનાવી રહ્યા છેને લોકો કોક ોરાક મારી જોડે આ શહેરના ગામણાની વાતો કરીને ખુબ જ મજા આવી પછી મળીએ આપડે આવ જો
હજો